હલો, હા અમારી હ, જાય છે.
હા હા, મને પણ હા, મને પણ આવે છે. કેમ છો?
હું તો મજામાં છું. તમે કેમ છો?
હું પણ બસ મજામાં છું. તો આજે હું તમારી સાથે, ખૂબ જ રસપ્રદ વિષય ઉપર વાત કરવા માગું છું. એ વિષય છે કે, એલિયન્સ ખરેખર અસ્તિત્વમાં છે. તો આજે હું તમારી સાથે એજ ટોપિક ઉપર વાત કરીશ તો તો તમે મને બતાવી શકો કે, એલિયન્સ ખરેખર અસ્તિત્વમાં છે? તો તમે એના વિશે મને કંઈક માહિતી આપો ને.
ઓકે તમે તો ખુબ જ સરસ ટોપિક ઉપર વાતો કરે આ ખુબ જ સરસ ટોપિક ઉપર વાતો કરવા માંગતા છીએ. અને હું જણાવું છું કે, એલિયન અસ્તિત્વમાં છે કે નથી? હું એજ કહું છું કે, હાલમાં એલિયન એ પૃથ્વી બહાર બુદ્ધિશાળી જીવો તો ખરેખર અસ્તિત્વમાં છે કે નહીં? તો કોઈ પાકો વૈજ્ઞાનિક પુરવો મળી નથી શકતું જેમકે ના ભાષા અને અન્ય અવકાશ સંસ્થાઓ સતત સુધી શોધ કરી રહ્યા છે. કે પરંતુ અત્યાર સુધી કોઈ જીવંત એલિયન અથવા તેમની સંસ્કૃતિનો
સીધો પુરાવ મળી શક્યો નથી અ અને બ્રાહ્મડ અ ત્યંત વિશાળ છે. જેમાં જેમાં અરબો તારા અને ગ્રહ અ થીતમાં આવેલુ છે, કેટલાક ગ્રાહકો પર જીવન માટે અનુકૂળ પરિસ્થિતિઓ હોઈ શકે છે. પરંતુ હજુ સુધી કોઈ વિશ્વનીય સંદેશ મુલાકાત અ થવા જીવંત નમૂનો મળ્યો નથી જેમ કે યુ યુએફો યુપીએ વિશેના ઘણા દવાઓનો સ્પષ્ટને પુરા પુરાવઠો નથી મળી શક્યા અને એલિયન તો અસ્તિત્વમાં છે, જ નથી ને સાબિત નથી થયું આ હમણાં સુધી એલિયન એ આપણા માટે તે વૈજ્ઞાનિક જવાબદાર છે. હજુ સુધી ખબર નથી પડતું શુ શોધ ચાલુ જ છે. તો તમે મને એના વિશે અજુ કઈ માહિતી આપો ની
હા બિલકુલ એલિયન્સ એટલે પૃથ્વી સિવાયના કોઈ બીજા ગ્રહ અથવા અવકાશમાં રહેતા જીવ આજ સુધી વૈજ્ઞાનિકોએ એલિયન્સના અસ્તિત્વનો કોઈ સ્પષ્ટ અને પ કો પુરાવો મળ્યો નથી પરંતુ બ્રહ્માંડ એટલું વિશાળ છે. કે તેમાં અજબો તારાઓ અને ગ્રહો છે, જે પ્રમાણે તમે કહ્યું તેથી ઘણા વૈજ્ઞાનિકો માને છે. કે પૃથ્વી સિવાય પણ ક્યાંક જીવન હોવાની સંભાવના હોઈ શકે અવકાશમાં સંશોધન કરતી સંસ્થા નાસા અને અન્ય સંસ્થાઓ સસ સતત જીવનના સંકેત શોધી રહી છે. કેટલાક લોકો યુએફો જોવા મળ્યાના દાવા કરે છે. પરંતુ તેમાંથી મો ટા ભાગના દવાઓના વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. તેથી હાલમાં એલિયન્સના અસ્તિત્વને સંપૂર્ણપણે સાચું કે ખોટું કહી શકાય નહીં વૈજ્ઞાનિકો હજુ પણ શો કરી રહ્યા છે, અને ભવિષ્યમાં નવી માહિતી મળી શકે છે. એલિયન્સનો વિષય માનવજાત માટે હંમેશાથી રહસ્યમય અને ઉત્સુકતાનો વિષય રહ્યો છે. એલિયન્સ એટલે પૃથ્વી સિવાય અન્ય કોઈ ગ્રહ ઉપગ્રહ અથવા અવકાશના કોઈ ભાગમાં વસતા જીવસૃષ્ટિના સ્વરૂપો આજ સુધી કોઈ પણ વૈજ્ઞાનિક સંસ્થા ને એલિયન્સના અસ્તિત્વનો સીધો અને નિર્વિવાદ પુરાવો મળ્યો નથી છતાં બ્રહ્માંડની વિશાળ તા જોતા ઘણા લોકો માને છે, કે માત્ર પૃથ્વી જ નહીં પૃથ્વી પર જ જીવન હોવાની શક્યતા ઓછી છે. બ્રહ્માંડમાં અબજો આકાશગંગાઓ અને અસંખ્ય ગ્રહો છે. જેમાંથી કેટલાક ગ્રહો પર જીવન માટે અનુકૂળ પરિસ્થિ હોઈ શકે છે, તો આ બધી વાતો કરવા જ્યારે આપણે આવી બધી વાતો કરીએ છીએ. તો ત્યારે આપણે પણ એક અલગ જ આપણા પણ શરીરમાં એક અલગ જ એવી પ્રકારનો વાત નીકળે છે, કે આપણે એ તરફ આકર્ષીએ છીએ. અને ભવિષ્યમાં જોવા મળશે કે એલિયન્સ છે, કે નહીં એની પણ ખાતરી થઈ જશે તો એલિયન્સ માટે તો ઘણા બધા પિક્ચરો પણ છે. કે જે આપણે જોયા છે અને જેમાં આપણને ઘણો રસ પણ પડ્યો છે. તો તમને એલિયન્સ વિશે હજુ કંઈક... એવું કહેવું છે કે તમને લાગે છે કે હા, એલિયન્સ હોઈ શકે છે?
હા, તમે જે કહ્યું કે મૂવી પણ છે એવુ મા.. એ તો ખરા જ છે, પરંતુ તે જોવામાં ખૂબ જ રસપ્રદ બને છે. બધા લોકો, અને હું એ જ... કહું છું કે એલિયન્સ અને આપણું બ્રહ્માંડ... થી વિસાળ છે. અને હું એ જ કહું છું કે તે વૈજ્ઞાનિક લોકો તો શોધ... કરતા જ છે વર્ષોથી આકાશમાં, પરંતુ તેમાં... તેથી પાણી હોવાની શક્યતા હોય, તો જીવન હોવાની શક્યતા પણ હોઈ શકે. તા પણ માનવામાં આવતુ નથી એટલે... જો પૃથ્વી પર જીવન વિકસી શકે... તો બ્રહ્માંડના અન્ય ગ્રહો પર પણ જીવન વિકસી શકે છે. બ્રહ્માંડમાં અસંખ્ય ગ્રહો છે. ગ્રહો છે અને કેટલા ગ્રહો પર પૃથ્વી જવી પરિસ્થિતિઓ પણ હોઈ શકે છે, જેમ આગળ કીધું અને એલિયન્સ... એલિયન્સ હોવાના દલીલો, જેમ કે... બીજા તરફ આ અ બીજી તરફ આજ સુધી કોઈ એલિયન્સનો સીધો પુરાવો મળ્યો નથી. કોઈ વિશ્વાસ નથી ફોટો કે સં અથવા જીવંત નમૂનો મળ્યો નથી તેથી ઘણા લોકો માને કછે કે એલિયન ના વિશેની વાત માત્ર કલ્પના વાર્તા વિજ્ઞાન કરતાઓનોો એક ભાગ હોઈ શકે છે જેમકે ફિલ્મો પુસ્તકો અને ટીવી કાર્યક્રમો એલિયનની ઘણી
હેલો
દર્શાવવામાં આવે છે આમ કારણે લોકોમાં એલિયન ઉત્સુક વધી ગયું છે પરંતુ ફિલ્મોમાં બતાવવામાં આવેલી દરેક વસ્તુ તો વાસ્તવિક હોતી જ નથી ને એવું તો જરૂરી નહીં હોય છે અને વૈજ્ઞાનિક પુરા વિના કોઈ વાતને સાથ છે માનવી યોગ્ય નથી અને જો તમે અગાળ કીધા કે ભવિષ્યમાં શક્ય છે કે નહીં ટેકનોલોજી એટલી ઝડપી વિકસી રહી છે જે ભવિષ્યમાં વધુ શક્તિ અતિશળી દૂરબીન અને અવકાશ નિશાનો દ્વારા કદાચ આપણે અન્ય ગ્રાહકો પર જીવનમાં પુરા શોધી શકીશું શક્ય છે કે કોઈ દિવસ વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક એલિયન જીવન અશિષમાં પુષ્ટિ કરે છે પરંતુ હાલમાં તેના માટે પોરતાપૂરા ઉપલબ્ધ નથી અને માનવજત માટે તો એટલું જ વિચારવું જોઈ કે જો ક્યારેક એલિયન જીવનનો પુરાવ મળે તો તે માનવ ઇતિહાસમાં સૌથી મોટો શોધકને એક થશે અને એ આપણે બ્રાહ્માંડ અને જીવન વિશેની સમજ સમ પૂર્ણપણે બદલી શકે છે આ શોધ વિજ્ઞાન માટે એક નવી દિશા ખોલી શકે છે અને એ જે કહૂ ચુકે
એલિયન એ ખરેખર અસ્તિત્વમાં નથી હોતું પરંતુ આમના સુધી તો કોઈ સોલ્થ નથી મળ્યો અને જો ક્યારેક એવું મીડી જશે તો વૈજ્ઞાનિકના આધારે જ્યાં સો થી કોઈ મજબૂત અને વિશ વિશ્વાસની પુરાસો ન મળે. ત્યાં સુધી આપણે કોઈ વાત જ નહી કરી શકીએ કે હા એરિયન છે કે નીચ છે. પરંતુ એ લોકો કેવું દેખાય છે કેવા કેવા હોય છે, કેવા રંગના હોય છે એ બધું તો ટીવી, ફૂટેજમાં તો બતાવેલા છે પરંતુ આટલી એજ માં તો કોઈ જ જોઈ જોયેલું નહી મલે. અને કહેવા હોય છે એ તો કોઈને ખબરે જ નહીં હોય છે. અને હું તો એવું જ કહું છું કે એલિયન વિશે આપણે જે વાત તો કરીએ છીએ એ વાત તો એ વાત તો તો આપણે એવું લાગે છે કે એ જ દુનિયામાં આપણે જતા રહીએ. તો તમે મને એના વિશે શું કેહેવા માંગુ છો અગાડી
હા તમે જેમ કહ્યું કે એલિયન્સ આપ આપણે મૂવી, સિરીઝમાં જોઈએ છીએ તો એ તો અલગ હોય છે. અને એ તો એ મૂવી બનાવવાવાળા, સિરીઝ બનાવવાવાળો જે મતે પ્રમાણે તે એલિયન્સને કલ્પના કરે છે તે પ્રમાણે તે એલિયન્સ બતાવે છે. પણ અત્યાર સુધી માનવે જોયું નથી. તો એનાથી આપણે કહી નહી શકીએ કે એલિયન્સ ખરેખર કેવા દેખાતા હોય છે. આ વર્ષોથી લોકો અજાણી ઉડતી વસ્તુઓ યુએફઓ જોવાનો દાવો કરતા આવ્યા છે. આ કેટલીક ઘટના હજુ પણ રહસ્યમય છે. પરંતુ મોટા ભાગના કિસ્સાઓ પાછળ કુદરતી ઘટનાઓ માનવ સર્જિત જ્ઞાન અને ટેકનિકલ ભૂલો જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. વૈજ્ઞાનિક આધુનિક ટેલિસ્કોપ, અવકાશયાન અને સંશોધન દ્વારા અન્ય ગ્રહો પર પાણી, ઓક્સિજન અને જીવનના સંકેતો શોધી રહ્યા છે. એલિયન્સ ખરેખર અસ્તિત્વમાં છે કે નહીં તેનો જવાબ હજુ સુધી મળ્યો નથી. પરંતુ તેમની શોધ માનવ જાતને બ્રહ્માંડ વિશે વધ વધુ જાણવાની પ્રેરણા આપી શકે છે. કદાચ ભવિષ્યમાં કોઈ નવી શોધ આપણને જણાવી શકે કે આપણે બ્રહ્માંડમાં એ કલતા નથી. તેથી એલિયન્સનો વિષય વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકો. બંને માટે રસપ્રદ અને ચર્ચાનો વિષય બની રહ્યો છે. અને માનવને એ પણ નથી ખબર છે. કે ભવિષ્યમાં એલિયન્સ આપણને નુકસાન પહોંચાડશે કે આપણને ફાયદાકારક બનશે તો એ વાતથી પણ ભય લાગે છે. કે જયારે જે માનવને નુકસાન પહોંચાડશે તો આપણી કેવી દુર્ગતિ થશે તો એ બધી બાબતનો પણ ભય લાગે છે. તો બેન આજે તમારી સાથે આ એલિયનસ ની દુનિયા વિશે વાત કરીને મને ઘણો આનંદ આવ્યો. તો આપનો આભાર કે આપે આપનો સમય કાઢીને મારી સાથે આ આટલી બધી વા બાતો કીધી.
ઓહ! કે ચાલો.